હેલો.
કેમ છો?
મજામાં છું. તમે કેમ છો?
બસ મજામાં.
હલોવ.
હલોવ.
હા. તમને મારો અવાજ આવી રહ્યો છે?
હા, હા આવી રહ્યો છે.
ઓકે-ઓકે સારું. તો આજે કંઈ રીતે ફોન કર્યો?
હવે મને અમુક પ્રશ્ન હતા, અને અમુક ચર્ચા પણ કરવાની તી તો મેં કીધું આપણેે વાત કરી લઈએ.
બરાબર.
હા. તો ચાલો આપણે એક કલ્પના કરીએ કે જો તમને એક વર્ષ માટે કોઈ પણ એક નવી ટેકનોલોજી બનાવવાની તક મળે તો તમે શું બનાવશો?
અહ કદાચ એવી ટેકનોલોજી કે જે લોકોનું જીવન સરળ બનાવે. હું તો એ જ બનાવવાની તક મળે તો હું એ જ પસંદ કરીશ.
રસપ્રદ, પરંતુ સરળ એટલે કઈ રીતે?
અહ યેસ. તો સમય બચાવે એટલા માટે.
હા સાચી વાત છે. સમય આજકલ આપણે જોવા જઈએ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આજકલ.
હા એટલા માટે જ.
હા. અને જો એ ટેકનોલોજી એક જ કામ કરી શકે, તો તમે શું કરાવશો?
તો-તો સૌથી પહેલા તો હું લોકોની મદદ કરીશ. કે ટેકનોલોજી કેવું છે કે એક એક જ કામ કરી શકે તો હું સૌથી મારું કેવું છે કે માનવ કલ્યાણ છે ને એ જ મારું સાચું કલ્યાણ છે. તો એના માટે હું લોકોની મદદ કરીશ, સેવા કરીશ.
ઓકે. અને તમને શું લાગે છે કે ટેકનોલોજી નો હેતુ એ ઝડપ વધારવો છે કે જીવન સારું બનાવ?
અહ મારા મતે તો હું તમને કહી શકું કે જીવન સારું બનાવવું છે.
અચ્છા, ઓકે અને જો તમારી શોધ દુનિયામાં બધે વપરાય, તો એ કેવું લાગશે તમને?
મને તો એકદમ સારુ લાગસે.
સરસ. તો સૌથી પેલા કોને તેનો ફાયદો મળવો જોઈએ? ઈ તમે કઈ શકશો.
અ મારા મતે તો બધા ને.
અચ્છા. અને તમને લાગે છે કે, નવી શોધો એ લોકોની આદતો બદલે છે કે નહીં?
હા, જરૂર બદલે છે.
અચ્છા, બરોબર. અને જો ટેકનોલોજી વગર એક દિવસ રેવુ પડે તો?
તુ તો ખુબ જ મુસ્કેલ લાગે.
હમ્મ, એ પણ વાત સાચી છે. આજકાલ આપણે જોવા જઈએ તો ટેકનોલોજી જોં ટેકનોલોજીનો જ યુગ છે, તો આપણે જોઈએ તો ટેકનોલોજી વગર આપણે દિવસ કાઢવો, એ ખૂબ જ અઘરું પડી જાય.
હા, જેમ કે હું વાત કરુ તો સોસિયલ મીડિયા છે પછી કોઈ અધર એક્ટિવિટીસ છે. તો આપને બઉ જ એમ અઘરું લાગે કે, ટેકનોલોજી વગર તો આપડણે એક દિવસ પણ ના રહી શકીએ. અને ખરેખર એ વસ્તુ આપડણેે હકીકત માં આપડણેે જોયેલું બી છે. કે આપડણે એક દિવસ આપળી પાસે મોબાઈલ ના હોય કે, કાઈ બી તો એમ્મ. એક ત મોબાઈલ હોય છતાં બી ઇન્ટરનેટ ના હોય, ને તો બી આપડે એમ થાય કે ભાઈ આપ પસી કાઈ નથી, આજે સાવ નવરા થઈ ગયા છે. ખરેખર ને
હા સાચી વાત છે અને જો કદાચ ટેકનોલોજી ની જ વાત કરુ તો એવી કઈ વસ્તુ ઓઈ શકે, જે તમને સૌથી વધુ યાદ આવે.
અ હ જેમ મેં વાત કરી એમ જ કે, ફોન જ ની વધુ યાદ આવસે.
હા અને જો તમે એક સ્માર્ટ મશીન બનાવો. તો શું કામ કરાવો એના જોડે થી? શું ઓઈ શકે.
તો તો મારા માતે તો રોજિંદું જે કામ છે, એ આપડું સરળ બની જશે.
અચ્છા, સરસ ખૂબ સરસ. અને તમને શું લાગે છે કે, ભવિષ્યમાં લોકો ઓછું કામ કરશે.
કદાચ. કેમ કે હું કઈ શકું કે, ભવિષ્યમાં શું અત્યારે બી આપડે જોઈએ છે. કે રોબોટિક સિસ્ટમ્સ બધી આવી જાય છે. અ જેમ કે આપડે અ જોબ છે, નોકરી છે, પછી ઘર કામ છે. બધા માટે રોબોટ્સ આવી ગીયા છે. તો લોકોને એટલું કામ ઓછું કરવું પડશે. મારા મતે તો એવું છે, તમારા મતે શું છે?
હા, વાત તો તમારી સાચી છે. આપણે જોવા જઈએ તો બધી ફિલ્ડમાં હવે એઆઈ નો જ જમાનો છે. તો એઆઈ બધું કામ કરી જ લે છે, તો લોકોને પચાસ ટકા નઈ પરંતુ જોવા જઈએ, તો નેવું ટકા કામ કરવુ જ નથી પડતું
હા અત્યારે બી એવું આવી ગયું છે, તો આપડે દસ વરસ પછીનું વિચારીએ તો તો ખરેખર લોકો એકદમ કેવાય ને આરામથી ફરી શકશે, હરી શકશે બિકોઝ બધું જ કામ એઆઈ રોબોટ્સ કરી આપશે, તો એટલા માટે.
હા અને જો કદાચ હું તમને એવું પ્રશ્ન પૂછું. કે જો મશીન મોટા ભાગનું કામ કરે, તો લોકો શું કરશે?
યસ, તો એના માટે હું કઈ સકુ કે લોકો જરૂરથી નવી વસ્તુ સીખશે.
અચ્છા, શું ટેકનોલોજી માણસને વધુ ક્રિએટિવ બનાવે છે કે નહીં?
હા જરૂર.
ઓકે. અને જો તમારે એક નિયમ રાખવો હોય, તો ટેકનોલોજી માટે તમે શું રાખો?
હું તો એ જ નિયમ રાખીશ કે જવાબદારીથી ઉપયોગી શું છે એ માટે.
ઓકે અને જો તમારી શોધ એક દિવસ માટે બંધ થઈ જાય તો શું થાય?
તો લોકોને ખ્યાલ આવશે કે એની કિંમત શું છે.
હા સાચી વાત છે જો વસ્તુ આપણી પાસે નહી હોય ત્યારે જ આપણે એની કદર થશે કે જો આપડી પાસે એ હો તો સુંધતો થા.
યસ અગર જો આપણને નહી વળે વસ્તુ અને એની કિંમત આપણને ત્યારે જ એ ખરેખર જે હતું એ બંધ થઈ ગયું એ કહું ને બહુ જ ખરાબ છે, તો કેવાય ને સમય આવે ને ત્યારે જ આપણને ખ્યાલ પડે કે ના ના સાચું શું હતું એમ.
હા સાચી વાત છે, અને જો કોઈ કદાચ જૂની શોધ હોય અને ઈ શોધમાં એટલે કે ટેકનોલોજીમાં તમને સુધારો કરવાની તક મળે. તો તમે એ સુધારો શું કરવા માંગો?
વધુ સરળ બનાવવું એ ટેકનોલોજીને.
અચ્છા, અને તમને લાગે છે કે ભવિષ્યમાં લોકો શું સૌથી વધુ ઉપયોગ કરશે?
હા, સ્માર્ટ સિસ્ટમ.
હા સાચી વાત છે એ કદાચ સ્માર્ટ સિસ્ટમમાં જ હોઈ શકે.
હા હા.
અને જો તમને એક વસ્તુ ઓટોમેટ કરવી હોય તો તમે શું કરશો?
હું તો એજ પ્રિફર કરીશ કે સમય બચાવતું કામ જે છે એ જ ઓટોમેટ કરવું જોઈએ.
હા અને આજકાલ આપણે જોવા જઈએ. તો તમને શું લાગે છે કે લોકો ટેકનોલોજી પર વધારે નિર્ભર થઈ રહ્યા છે?
હા થોડું ઘણું ટેકનોલોજી પર નિર્ભર થઈ રહ્યા છે જેમ કે અત્યારે જ હું વાત કરું અને આપડણે વાત કરી કે એ આઈ. હવે એ આઈ સિસ્ટમ શું છે કે આપણું જેટલું બી કામ છે ને એ બહુ જ સરળ બનાવી રહ્યું છે.
હ
આપણને કઈ બી નથી સૂજતું કઈ બી યાદ નથી આવતું તો એ આઈ પર આપણે સર્ચ કરીએ અને તરત આપણને એ આઈ આપી દે છે એટલે એ કેહેવાય ને કે લોકોનું સમય બચાવ્યું ટાઈમ બચાવ્યું અને એનું જે બી કેવાય ને કે એને જે કામ નથી સૂચતું એ બી એ આઈ એ ને આપીને તૈયાર આપે છે એટલે બહુ જ છે કે આજે લોકો વધારે ની મોસ્ટલી બધા એ આઈ એટલે કે ટેકનોલોજી પર પેન્સ રહે છે.
સાચી વાત છે, અને જો લોકોની અને ટેકનોલોજી બંને ની વાત કરવા જઈએ. તો જો એક દિવસ માટે ટેકનોલોજી ન હોય તો લોકો શું કરશે?
હા તો નવા રસ્તા શોધશે.
હ વાત તો સાચી છે, તમારી અને તમને શું લાગે છે કે શોધ કરવી વ વધ મુશ્કેલ છે કે તેનો ઉપયોગી બનાવી?
મારા મતે તો તેને ઉપયોગી બનાવવી.
હા સાચી વાત છે હવે બીજો તમને હું પ્રશ્ન એવું પૂછવા માંગુ કે જો તમને દુનિયાની એક સમસ્યા માટે મશીન બનાવવું હોય તો તમે શું બનાવવા માંગશો
તો તો હું એજ બનાવીશ કે મદદરૂપ જે સિસ્ટમ હોય એજ હું બનાવીશ
ઓકે સરસ ખૂબ સરસ અને જો ફરી ટેકનોલોજીની બીજી એક વાત કરવા જઈએ તો જો ટેકનોલોજી અને માનવ વિચારમાંથી એક પસંદ કરવું પડે તો એ બંને માંથી તમે શું પસંદ કરો
હું તો માનવ વિચાર જ પસંદ કરીશ કે ખરેખર ટેકનોલોજી કરતા જે માનવનોો વિચાર છે એકદમ બેસ્ટ અને સારો હોય છે કે ખરેખર નેચરલી હોય છે ને ટેકનોલોજી ન તો કેવું છે કે તૈયાર હોય છે એટલે આપડે જે બી કહીયએ એટલે એ લોકો આપી દે બટ ખરેખર માણસનો જે વિચાર છે એ પણ એકદમ નેચરલી અને સારો હોય છે.
હા એટલે આપણે કેવા જઈએ તો ટેકનોલોજી પણ એક આખ માણસ જ બનાવે છે અને એના વિચારોથી જ બને છેઈ
હા
અને જો તમારી શોધ નું નામ આપવું હોય તો શું આપો તમે કઈક
અ કઈક સરળ
અચ્છા ઓકે અને જો બીજો પ્રશ્ન તમને કદાચ એવું પૂછવા માંગુ હું કે તમને શું લાગે છે કે ભવિષ્યમાં સૌથી મોટી શોધ શું હશે અથવા તો શું હોઈ શકે
હા તો એના માટેતે હું કહી શકું કે એવી જે જીવનને વધુ સરળ અને સંતુલિત બનાવે કેમ કે આપણે જોઈએ તો એઆઈ છે પછી આપણે જેમ વાત કરી ચેટજી છે એ ટેકનોલોજી કેવી છે કે ફાસ્ટ ફોરવર્ડ છે આજના યુગ માટે કે એ આઈ આ જે વસ્તુ છે અને ચેટ જીબીટી એટલે આપણને કાંઈ બી સમજીૂ લોતો રે જે વિદ્યાર્થીઓ છે જે ભણે છે. એના માટે કોઈ સર એવો ટોપિક આપ્યો કે ભાઈ તમે આના માટે કાલી રિસર્ચ કરીને આવજો હવે એ બાળકોને તો શું ખબર હશે એ વિષય ઉપર બટ ખરેખર આજનો યુગ એવો છે. કઈ ચેટ જીબીટી્ય ઉપર યા તો મેટા છે પછી એઆઈ છે એના ઉપર સર્ચ કરે છે તો ખરેખરે ને વિસ્તૃત વિસ્તાર શીખે એ આઈ આપી દે છે કે ભાઈ આ ટોપિક છે એટલે બાળકો લોકોનું આજે જીવન બી સરળ થઈ ગયું છે ભણતર બી સરળ થઈ ગયઈ છે તો એના માટે ટેકનોલોજી બહુ ઉપયોગી બી છે અને એવું નથી કે બધી ટેકનોલોજી આપણને સારી અને સરળ છે. દરેક અમુક વસ્તુઓ કેવી છે કે આજકાલ આપડે બહુ ધ્યાન રાખીને સોશિયલ મીડિયા યુઝ કરવું જોઈએ કેમકે આજે સ્કેમ છે ફ્રોડ છે એ પણ બહુ થતા હોય છે સો હું તો એજ કહીશ કે આપણને જેટલો ઉપયોગ છે એટલો જ આપણે કરીએ બકોઝ જે કેવું છે કે આજે સ્કેમમાં બી ઘણા લોકો આવી જતા હોય છે તો મારા માટે તો જેટલું જરૂર હોય એટલો જ આપણે સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરીએ
સરસ ખુબ સરસ અને જો કદાચ એઆઈ ની વાત આવી જ છે તો હું કદાચ એવું પૂછવા માંગુ તમને કે આજકાલ લોકો છે એ આઈ નો યુઝ કઈ રીતે કરી રહ્યા છે કે પોતાના ફાયદા માટે કે ગેરલાભો લઈ રહ્યા છે કઈ રીતે
ઘણા તો ફાયદા માટે બી કરે છે, અને ઘણા ગેરફાયદા માટે. જેમ કે આપણે વાત કરીએ તો ઘણા એ આઈથી ફોટોઝ બનાવે છે, પછી શેર કરે છે. તો એ વસ્તુ બિલકુલ ગલત છે. કેમ કે ખાલી આપે જસ્ટ ફોટો નથી બનાવતા, આપણી મજા માટે આપણે ફોટ ટો બનાવે છે, બટ ખરેખર બીજા લોકો એનો ગેરફાયદે રીતે પણ યુઝ કરી શકે છે. તો એ પણ સારું નથી. એટલે બસ એજ કે આપણે જરૂર પૂરતું વાપરવું જોઈએ.
હા. વાચી વાત તો તમારી સાચી છે. અને મને આ વિષય પર વાત કરીને ખુબ જ મજા આવી. અને ઘણા બધા મારા પ્રશ્નો હતા એમના મને આ જવાબ પણ મલી ગયા. અને તમે ખુબ જ સરસ જવાબ આપ્યો.
મને પણ બહુ જ મજા આવી. સારું તો આપડે મળીએ, આવજો, બાય.
આવજો.